હાલો આવે છે અવાજ? હાલો.
હેલો આવે છે અવાજ?
હા મને તમારો આવે છે મારો?
હા હા તમારું હા હા આવે છે. હા કેમ છો?
હા હા હા બસ મજા આવ હ. કેમ છે તમને?
બસ મજા.
કેમ છે, તમને હમ. બસ, ચ હા, હા હ હવે, આજે આપડે શું કે જે ઝાડ હોય છે, ટ્રીઝ એના વિશે આપણે વાત, કરીશું
હા, વૃક્ષો વિશે વાત કરીએ, વૃક્ષો તો અત્યારે, શું પ્રકૃતિની એક એવી સરસ દેન છે, ને એનાથી હરિયાળી, હરિયાળી બધે લાગે છે.
હમ, અને જરૂરી પણ છે, પણ અત્યારે એટલા બધા વૃક્ષ કાપી નાખા છે, કે આપણને એમ થાય કે પેલા ઘણું, બધું એને લીધે ગ્લોબલ વોર્મિંગ થઈ ગયું છે, આ આટલી બધી જે ગરમી પડતી. પહેલા કાઈ આટલી બધી, ગરમી પડતી નથી. એનું, એક કારણે છે, કે આ વૃક્ષોને, બહ કાપી નાખે ઓખવામાં આવ્યા છે.
હા, સાચી વાત છેૃ. વૃક્ષો તો શું નો એક શણગાર છે, પછી વૃક્ષો વિના તો જીવન શક્ય જ, નથી. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ સોસિલેટ છે, ઘણી રીતે આપને વૃક્ષો ઉપયોગી થાય છે.
હા, એને એમાં શું છે, કે જો વૃક્ષ છે, એજ આપણું જીવન છે. કાર્બન ડાયોક્સાઇડ ને સોસ્ ઓક્સિજન આપે છે, આપણે ઓક્સિજન લઈએ છીએ. અને કાર્બન ડાયોક્સાઇ, ડ બહાર કાઢીએ છીએ, તો જો વૃક્ષ શ ના હોય, તો સજીવ સૃષ્ટિ શક્ય જ નથી. જો, એના માટે આપણેને ખુબ એનું જતન કરવું જોઈએ, જેટલા પણ ઝાડપન છે. એનું આપડણે જતન કરવું જોઈએ, ને નવા નવા વૃક્ષારોપણ પણ કરવા જોઈએ, આપણે પણ અત્યારે આ બધું જે આ વધી ગયું છે, બિલ્ડિંગો બને છે. જ્યાં હોય, ત્યાં બધે ઝાડ કાપીને નવા નવા પ્રોજ પ્રોજેક્ટ ઉઊભા, કરવા માટે ફેક્ટરીઓ બને છે, જેને લીધે લાખો ઝાડ કપાઈ જાય છે, અને એટલા માટે અત્યારે આપણને, બહ તકલીફ પડી રહી છે.
હા, સાચી વાત છે, બઉ તકલીફો હા સાચું કયો છો, તમે ત્યારે વૃ વૃક્ષો તો ખૂબ જરૂરી છે, અત્યારે મોટી મોટી જંગલોને ઓછા કરીને ખૂબ મોટી મોટી બિલ્ડિંગો બના વામાં આવે છે, તેના લીધે પર્યાવરણ ને ખુબ નુકસાન
હમ, હમ એમાં શું છે, કે પછી. હા, હા કટ થઈ, ગયું તો પછી પાછું આવી ગયું છે. હા, હા એટલે હા, હા એમાં શું છે, કે એને લીધે વરસાદ પણ ઓછો થઈ ગયો છે. બધા ઝાડ કપાઈ ગયા ઝાડ છે, વરસાદ ને ખેંચે હવે અત્યારે હું, જોઉ છું, કે અમારે તો અહિયાં પેલા કેટલો વરસાદ પડતો તો એના પ્રમાણમાં બહુ, ઓછો વરસાદ પડે છે. તો એટલી ગરમી પણ એટલી જ છે. કદેજ ઝાડ હોય ને તો એમાંથી જે પાણી હોય એ એના પાંદડામાંથી બહાર આવે વો તો એ આપણને ઠંડો કાપે. પેલા તો લીમડા ને બધ ધા ગામડાઓમાં તો બહુ મોટા મોટા વૃક્ષો હતા
હા સાચી વાત છે વૃક હા વૃક્ષો તો વરસાલાવામાં મદદ કરે છે. પર્યાવરણ નું સંતુલન જાળવી રાખે છે છી ગરમી નું પ્રમણ જે વધ્યું છે એબી ઘટાડવામાં બધું વૃક્ષો કેટલી સરસ ઠંડક આપ છે.
હમ્મ આટલે ને એટલે આ હા આ અત્યારે આજ તે દુષ્કાળ જેવું છે. આજ અત્યારનું જે છે આજ વખતે આ જૂન મહિનો પૂરો થઈ યે તો પણ વરસાદ નથી આવતો એનું કારણ એક એ પણ છે કે જે વૃક્ષોને કાપવા માં આવે છે. મોટા મોટા બિલ્ડિંગો બની અહ કેટલી બધી વિંગ્સ બને છે તો એમાં કેટલા મોટી જગ ગ્યા જોઈ ને એમાં જે કઈ પણ ઝાડ હોય એને બધાને કાપી નાખવામાં આવે છે. ને આ અહ મોટી મોટી ફેક્ટરીઓએ મોટી મોટી ફેક ટ્રીઓ બને છે, તો એના માટે ઘણી બધી જગ્યા જોઈ તો એ લોકો શું કરે કે એ બ ધી મોટી જગ્યા હોય ત્યાં બધા જેટલા વૃક્ષો હોય એ બધાને કાપી નાખે તે રોડ બનાવવા માટે અને બધા વૃક્ષ ઓ કાપી અને પછી રોડ બને એને લીધે શું થાય ગરમી ઉત્પન્ન થાય પણ એને શુશ વા માટે વૃક્ષો તો છે નહી તો પછી હવે આ બધું અમ્મ આ પર્યાવરણનું નુકસાન થાવાનું છે. ગરમી થાય, પાણી ઓછું થાય
સાચી વાત છે. આજના સમયમાં વૃક્ષોનું અતિશય કાપકામ થવાના કારણે પર્યાવરણ પણ ખૂબ ખરાબ અસર પડી રહી છે ગ્લોબલ વોર્મિંગ અનિયમિત વરસાદ પ્રદ ષણ જેવી સમસ્યાઓ વધી રહ્યું છે તેથી દરેક વ્યક્તિ વધુમાં વધુ વૃ ક્ષો વાવવા જોઈએ અને તેમનું રક્ષણ અને રક્ષણ કરવાની અને તેમને ઉછેરવાની જવાબદારી નિભાવવી જોઈએ.
હા અને પછી આ શું જમીનનું તો વણ પણ બહુ થાય પેલું વૃક્ષો હોય તો એના મૂળિયા હોય એ બધી જમીનના જ કણોને જકડી રાખે જયારે આપડે હવે શું થાય કે વૃક્ષો કપાઈ જાય પછી અહ એ જે છે જમીન વધારે વરસાદ પડે આટલે આ એને લીધે જ એવું થાય છે કે જો પડે તો બહુ વર-વરસાદ પડે અને ના પડે તો ન પડે એટલે એ જ્યાં વૃક્ષ ક્ષો નથી ત્યાં બહુ વરસાદ પડે તો આખું જમીન નું ધોવાણ થઈ દઈ અને ખેતી લયક જમીન પણ હવે તો બહુ ઓછ છી થઈ ગઈ છે. એને લીધે પાક પણ ઓછા થાય તો આ કળ જતા બહુ સમસ્યા થવાની છે.
સાચી વાત છે. વૃક્ષા આપણને ઘણી રીતે ઉપયોગી થાય છ ફળ, ફૂલ, લાકડું, ઔષધિઓ, કાગડ, રબર જેવી અનેક વસ્તુઓ આપને ઉપયોગી વસ્તુઓ આપે છે. પક્ષીઓને પણ હ અહ અને ઘણા પ્રાણીઓને અને વૃક્ષો નો આશ્રય સ્થાન છે મુસાફરો અને વૃક્ષો ઠંડી છાયયો અને ઘણા પર્યાવરણ હરિયાળુ તથા ત સુંદર બનાવે છે. તો તો વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી છે.
હમ્મ. હા સાચી વાત છે એ આ પક્ષીઓનું સાચી વાત છે આશ્રય સ્થાન છે. હવે અત્યાર ત્યારે તો શું પછી પક્ષીઓને રહેવા માટે અ ઝાડ જ નથી તો શું કરે પછી મકાનોમાં એના માળા કરે છે
તો એને લીધે અ એ પક્ષીઓને એ થાય પછી આ પશુઓ માટેનો ઘાસચારો એ પણ જો જમીન જ નારે એ બધી જગ્યાએ વૃક્ષોને કાપીને જો બિલ્ડિંગો ને એવું જ બને તો પછી ઘાસચારો ને ઓછું થઈ જાય આગળ જતા આપણને પણ ખોરાક અને બધું મોઘ થાય પાસે અ જે બધા પાક ઓછા થાય તો બધું મોંઘું થાય જેને લીધે આપણને પણ પબ્લિકને પણ થોડું નુકસાન તો થવાનું જ છે એવું
છે વૃક્ષો તો શું કેવાય એક ઓક્સિજન એટલે આપણો પ્રાણવાયુ પૂરો પાડે છે પછી પર્યાવરણને સ્વચછ રાખે છે કુદરતી સંતુલન જાળવી રાખે છે તેથી વૃક્ષ ને ધરતી ના ફેફસા કહેવામાં આવે છે કેવત છે ને તો આપડે વૃક્ષો નું તો જતન કરવું જ જોઈએ દર વર્ષે આપડા જન્મ દિવસ ના દિવસે એક એવો નિયમ રાખવો જોઈએ કે દર વર્ષે એક વૃક્ષ તો ઉછેર ઉછેર સેજ આપડે
હા એ વાત સાચી આ જો આવું બધા સમજે અને દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસ ના દિવસે એક મોટું વૃક્ષનું રોપણ કરે અને એ જો મોટું ઉછેર કરે તો તો પાછું આખું કાયા પલટ થઈ જાય આખી પૃથ્વીની અને ફરીથી વૃક્ષો વૃક્ષોથી થઈ જાય ને પાછું જે અત્યારે ગ્લોબ લ વોર્મિંગ જેચે છે એ બધું પાછું સારું થઈ જાય આપણા લોકોને સમજવાનું છે હવે
સાચી વાત છે બધા મનુષ્ય સમજી જાય તો અત્યારે પર્યાવરણ પ્રદુષણ ઘટી જાય અને વૃક્ષોનું પ્રમાણે વધી જાય પેલા ની ચાલ
હા અત્યારે જો રોડ આપડે બનાય છે એમાં વચ્ચે ડિવાઈડર વચ્ચે પણ વૃક્ષો વાવવામાં આવે છે લોકો સમજે છે અને એ વૃક્ષો આપ આપડ કેવ કે આ પેટ્રોલ ના અને ડીઝલ ના જે ધુમાડા નીકળે છે પ્રદુષણ કરે
સાચી વાત છે હવામાં થતું પ્રદુષણ અટકાવે છે એ વાહનો ના ધુંમાડાનું કારખાના નું પ્રદુષણ જો વૃક્ષો વધુ પ્રમાણમાં વાવવામાં આવે તો બધું પ્રદુષણ અટકી જાય છે
એટલે જ આ હવે શું કરે છે કે આપણે જેમ આપડે બને છે જે રોડ જે મોટા મોટા હાઈવે હોય છે તેની બંને સાઈડે હોય વચ્ચે ડિવાઈડર હોય ત્યાં વૃક્ષો વાવવામાં આવે છે અને જ્યાં પણ ફેક્ટરીઓ હોય છે ત્યાંય વૃક્ષો વાહવા પડે આવું બધું જો કરવામાં આવે તો પછી આપણેે પાછું વાતાવરણને શુદ્ધ રાખી શકી નહીતર આપણને માણસોને પણ અ શુદ્ધ હવા નહી મળી શકે તો માણસોને પણ જાત જાાતના રોગો થશે
સાચી વાત છે આપડે દર વર્ષે ઓછામાં એક વૃક્ષ વાવું જોઈએ પછી ગેરકાયદેસર વૃક્ષોનું જે કાપ કામ થાય છે એને રોકવું જોઈએ નિયમિત વૃક્ષોને પાણી આપવું અને સંભાળ કરવી જોઈએ વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરવા જોઈએ અને પર્યાવરણને સ્વચ્છ રાખવા સહયોગ આપો જેવા આપણેે નાના નાના પગલા લેસુું તો જ પર્યાવરણ પ્રદુષણ
હા, અને એની સાથે, સાથે શોભા પણ વધશે આ પર્યાવરણમાં જો વૃક્ષો, હશે તો હરિયાળીને એની ધરતીની શોભા વધશે. એટલે અ હમ, એટલે આવું બધું જો લોકો
સા હા સાચી વાત છે, આપડે ખુબ સારી વાત કરી, પાછા મળીએ
હા, સારું, સારું હા, હવે પછી આપડે પાછા બીજા ટોપિક પર વળી પાછી, વાત કરશું બરાબર હા, હા ચલેો, ચાલો સારું સારું હા
હા, મળીએે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.